હા હા
તો કઈક બીજા ટોપિક ઉપર કઈક વાતચીત કરીએ
હા નવો ટો પિક લાવીએે
બીજો ટોપિક કવું ક તો સોશિયલ મીડિયા લોકો આજલ લોકો
આ ટોપિક કિન્યુ ફરવાનો મળે છે ને સ્કૂલ ન એકજ પ્રસંગ કેવું
હમ
કે અમારે એમાં આમ હતું ને કે શિબિર માં લઈ જતા એમમ તુલસી શમ હે ને એમ
હા
તો શિબિરમાં એટલે એ શિબિરમાં લઈ જ ત પણ એ પેલામાં ને કચરો વીણવા જવાનું એમ તુલ છેમ સ્પેશયલ શિબિર પ્રાકૃતિક શિબિર એમ
એટલે આનું બધું જતન પ્રાકૃ જન સ્વચ્છતા રાખવા વૃક્ષો રીતે
ત્રણ ત્રણ દિવસ નઈ એ રીતના નઈ ત્રણ દિવસની શિબિર આવતી બે રાત ને એકિવ ત્રણ દિવસ ને બે રાત
હા
અ પછી એ રીતની બે દિવસ ને એક રત ની રીત હા બે દિવસની એક રત એ રીતના શિબિર આવતી એમાં સિલેક્ટ ને ટેસ્ટ લેતા ટેસ્ટમાં એટલા માર્ક આવતા એને જવાનુ તોઈસીબમાં હીખવાડે એ આખા જંગલમાં રખડવાનું પછી તંબુ બાધીને રહેવાનું ને એ રીતના એમ
સમ એટ બધું તમને જીવન જંગલ માં તમે હલવાઈ ગયો કઈ રીતે સમય કાઢવા બધે બધું આવી જાય ને એટલે.
હા એ રીતના ને પ્લસ એમાં એમ કે આ વૃક્ષ ને હું કેવાય પક્ષી ને હું કેવાય પછી તમારે જમાનું એ પછી સિંહ દર્શન કર આવે બધું એમ મફત માં અને આમ પ્રકૃતિને પ્રકૃતિ રેવાનું એમ મીની બસ એમાં પછ
મારે એવા પ્રવાસ પાસે જ થાય હ કેવાય તમારે એ બધું થાય નહીં.
હા એના તુલસીમ બાજુમાંર્યું કે એટલેયા થાય અમારે આ શિબિર. એટલેરે એક સ્ૂલ નો થાય ત્રણ ચાર સ્કલ ભેગી હોય એમ અ તમારે સ્કૂલ નો ધરો કેરે પ્રિન્સિપલો હતા ને હારા એનો આરો પેરો બંધ હારો હતો એમાં સ્કૂલ તરીકે તો દર એને બોલાવતા છે અમારા સ્કૂલ ને એમાં અમારો વારો આવતો જ એમ તો એસીબિન નું તો ઠીક પણ એ પેલા મારે શું ખતરોમિનમાં બોલાવે એમ કે તમારા છોકરા ફ્રી હોય તો આ તુલસી એમ જંગલમાં પડે એ બધા ફરવાની છે કચરો બહ કરેને હ તુલ્શિમ્યાં કહું છું તમે
ના ગયો નથી જું છે પણ. જગ્યા થોડી ઘડી ઇન્ટરનેટ મ ઇ જોય છે.
મેન ગેટથી છે ને એ ત્રણ કિલો બે થી ત્રણ કિલોમીટર જેવો રસ્તો છે એમ જયારે ગામ પૂરું થાય. ગામ થી જે ગેટ છે એ ગેટ થી તુલસીિયા મંદિર સુધી ન એમ તો એ રસ્તા ઉપર બધા પિકનિકને બહુ કરવા આવે ને તો બધા અં બેઠી નાસ્તો કરીને બધા કચરો બહુ કરે એમ તો આ સાતમ આઠમ પૂર થાય ને પછી કચરો બહુ વધી જાય એમ તો સાતમ આઠમ માં બધા બહુ આવે.
એ પ તલસીમ તો ઓલું છે ચુંબકીય કે ગાડી તમે જોો ગુત્વકર્ષણ બ લાગે ઉપર ઠાર ચડ છેું
હા એ તો બીજા રસ્ થી તલસ્યામ મંદિર છે ને એકેક બાજુમાં જ છે થોડું આ તો આપડે મેન રસ્તેથી તુલસીમ જવા માટે રસ્તામાં અં ્યાં જંગલ છે ને જંગલ માં બધા નાસ્તો કરવા બેઠા પિકનિક કરવા તો જંગલ મસ્ત હશે પછી વીણમાં જવાનું. તો આ ન ભ ને ત એમ એક બાજ્યા હતા ને એમ તો અમમ જ મજા એમ પાંચો પાંચ પાંચ ના ગ્રુપ પાડે એ પાંચને કિલોમીટર પાંચ છોકરી છોકરી એમ પછી કડી લઈને જવાનું નઈ અલગ જ મજા આવે એમ કેમાં કચરો વીણવાનો
હમ
પછી કચરો વિણય જાયપછી આરે ઑફ સાહેબ એ ફોર વિલ લ ઇ રખડતા હોય. એ પછી વેફરનો નાસ્તો આવેને, પછી પાણી આવે. પછી બધું કતર ના જમાનું બના્યું શ્રીખંડ ને મસ્ત એમ એટલેમકૃતિ આનંદ લેવાનું આપડે તો એને શું હોય કે એમ નહી કે મફતનું છે કરીએ એમ અને મજા આવતી હતી કરતા એ ફોર્સનતો તમારે બધા નાવાનું જેને આવુ એનેઆવવાનું. પણ બધા સાતા છે એમ.
આમ મજા આવે જ હોયવેકેશન હું પ્રવાસ થાય મજા કોણ નો આવે
જો તુલસી એમની પિકનિક થાતિઅમારે કચરો વિણવાપછી જાતા. પછ અમારે દુધેશ્વર મહાદેવ નું મંદિર છે અ્યાં અમારે હાલતું જવાનું એમ. એ ઓઝા સાહેબ એ ગીત ગવડાવતા ગવડાવતા ત જતા હોય. એમાં જવાનું ન્યા જઈને પછી ટિફિન લઈને જવાનું એમ.
હા
ટિફિનને જવાનું ચાલતા ચાલતા જાયને પછી આપડે એું કેવાય મંદિર છે ત્. યા દર્શન કર્યા પછી અં રમવાનું. છોકરા છોકરી વચ્ચે ટીમ પડે એટલે છોકરી અલગ રમે છોકરા અલગ રમે. ન કોબડીની ટીમ પાડીને રમવાનું એમ મજા આવે પછી થાકી જાય પછિખાવાનું. જમીને પપચ સ ચાલતા આવવાનું એમ અલગ જ મજા આવે એ આવી પિકનિક બહુ થતી એમ. અરી સાબ સાહેબ હતા અત્યારે પ્રિન્સિપલ કેવુંછે મા શિબિર બહુ છે, એટલે મે ઐયા આનંદ જ અલગ હતો એમ પૈસા એમની પછી ઉંમર થઈ ગઈની બીમ ઉર્દ રિટાયડ થઈ જાય, એટલે બાકી ત્યાં મુ અમારે બહુ સારું હતું એમ.
નહી બરાબર છે, અમુક એવા શિક્ષક હોય કે, પ્રિન્સિપલ એ ક સ્કૂલ કોલેજમાં આવી ગયા સ્કૂલમાં સરકારી સ્કૂલમાં તો એમ કે સ્કૂલ નો આખો નકશો બદલી નાખ્યો બધી રીતે કેઈ તમને કામસરખું કરાવે. છોકરામાં ડિસિપ્લન ની થોડક વધારે આવેીધું આ રીતે કીધું પ્રવાસ પણ વધારે કરાવે અને બધા છોકરાઓને જોય તો એ છોકરાઓને પછી સાહેબ પ્રત્યે પ્રેમ પણ વધી જાય. એ જાય ને ત્યાં સુધી જણ સાહેબ નું વધારે મહત્વ રે એ
આપડે કે કેઅ એક માણસ થી કઈ ન થાય, પણ
હા ગમે કરે એક સારો માણસ હોય ને એને ઈચ્છે ને એ પ્રમાણે બધું જ કરે. સ્કૂલમાં એવા ઘણા શિક્ષકો મેં એનો કે દાખલો સાંભળેલો છે, કે એક જ હોય પણ એ બધા કરતા એમ કેવાયને સર્વશ્રેષ્ઠ કેહેવાય, બાળકો તો બીજા શિક્ષકોને બાંધી લે એ રીતે.
હમ્મ, એમાં સ્કૂલ છે ને નળિયા વાળી હતી, એમાં પાણી ને પડતું લીધું, પછી એનું એક એ છે નેબે વરહ એકધારા એમને ધક્કા ખાધા હોય ને ફાઇલ અમને દેખાડતાને તમને એમ થાતું કે સ્કૂલ હતું એટલું કરતા, ને નવી સ્કૂલ બનાવવા હતું. તો આપડે ખાણ ખાનીજ હોય ને વિભાગ ખાણ ખનીજ વિભાગ ઈ અ લોન, લોન નહી કે બનાવી દે સ્કૂલે એમ. એવો કિસ્સો ક્યારેક જ બને એમ, એવું એને છે ને કાર્ય કરવું પડે સામાજિક કાર્ય. કરવું પડે એને એટલા પ્રોફિટ ના.
અને જે એને પ્રોફિટ હોય ને એક ટકો કે એમ કંઈક એને છેને સોશયલ એક્ટિવિટીમાં દેવો પડે, એટલે એ પ્રમાણે કરવું પડે હા.
સર અમારા પ્રિન્સિપલ ને ખબર હતી એમ બધી એમ. એ પ્રિન્સિપલ છે ને અમારે આર્મી માં લાગીયા નેવી માં હતા. મીન્સ કે નેવી ની તૈયારી કરતા, કે નેવી ની એક્ઝામ્પ પાસ કલીરેતી ગ્રાઉન્ડ પાસ કરી મેડિકલ માં નીકળી જતા, તો એમને કેતા દર વખતે એમ. મારો મારો ભી એટલો ભેઈકે કે હું નેવીમાં ન લેગાટ કે માને ઓ છોકરા મેળય કે એમ, તો એમને થાત એકે ખેતો છોકરા ભણાવે કુશ ને એમ, હુ નેવી માં હોત તો હું કરત થોડીક મદદ કરા દેશને પણ હું એટલા છોકરાઓ કે ઓલા કરુંશ ને હી કે.
મારે નીચે એટલા તૈયાર
તૈયાર થાય ને કે કેટલા એટલા અહ એટલા નેવી ને એટલા બધા શિક્ષ કને એટલાક બનશે એમ, તેવા છે એની સ્કૂલ ઈ એનીનું સપનું પૂરું કર્યું, એમીન સ્કૂલ બનાવદાવી છે નવી, નવી સ્કૂલ બનાવી હોય ને. કાણ ખણે બેધ કા એક દીવો ટકાખરે હો, અઠવાડિયે અઠવાડિયે અઠવાડિયે ગાંધીગર નો ધકો હોય ને પોતાના પૈસે, બીજો તમાસ સ્કૂલનો હિસાબ જતો હોય ને, તમે ગમે ત્યારે ગમે ગમે દ અ સરકારી સ્કૂલ હતી. પચાસ ટકા સરકાર ભોગવે, ને પચાસ ટકા ગ્રામ પંચાયત એમ, તમાને ગમે તે ચા હોતે ને માનએ તંઈ જાવ ને એમ, તમને આપી દે એમ. કોઈ જાતું જ નહી એટલો ભરોસો સતો એટલો એમ, કોબી આ સાહેબ બ્રાહ્મણ હતા પાછા. એક રૂપિયો ન જ ખાય એમ,
પણ નીતિ ના ચોખ્ખા ઈમાનદાર રે એવી રીતે.
એટલું એને પ્રગતિ કરેલી સ્કૂલ ની, પછી એમ પરે આગળ છેને ઉત્તરાયણ નુ મહોત્સવ કરતા એમ બપોર સુધી રમાડ તા, એ આ પોતે, પોતે પિન્સિપલ, હા. પછી એને એના સ્ટુડન્ટ હતા ને પેલા વડિયાળા હતા, ગામમાં. ઐયાથી અમારા ગામમાં બદલી થઈ હતી, એ જેના શુ જૂના વિદ્યાર્થી હતા ને, જુના વિદ્યાર્થીઓએ સુરતમાં આખો ફંક્શન કિરુ તુ, બધા ભેગા થયા હતા. આખી બેચ, એની ગઇ જે વરષ હતું બે હાજર સો સાત વાળા કે ને આ સાહેબનું સન્માન કર્યું હતું, સ્પેશિયલ એમ કાર્યક્રમ કર્યો હતો. આપણે સને
સાહેબ કરવું છે આખા આમ સારા સારા કરે છે.
એટલું એને સન્માન કર્યું પ્રિન્સપલનું એ પ્રિન્સિપલ બી અમારે માટે બહુ સારા હતા એમ.
સરસ. બરાબર છે ત્યારે, તમે તો ઘણું બધું બોલી ગયા હું થોડું એક ટોપિક લઈ હું થોડ ઘણુ વાતચીત કરી નાખો, એટલે વાંધો નહિ
તમે સ્કૂલનું કહો એમ.
સ્કૂલ કરતા બીજો ટોપિક સ્કૂલનું મેં બો યાદ નથી. હું દસમાં પછી નીકળીયોને એટલે હ -સાત વર્ષ મારે થઈ ગયા.
પછી મારે તો ભાઈ મુદે બો ઓછા કોન્ટેક તે બધી મે યાદ આવે ને તો હું વાતચીત કરું ટોપિક છે કે આજ લોકો વધુ સ્માર્ટ બન્યા છે, કે વધુ ડિપેન્ડન્ટ બન્યા છે. એ પ્રમાણે ટોપિકમમાં ચ ર્ચા કરીએ તો
કે વધુ આમ એ આઈની મદદથી કર તો લોકો થોડા ઘણા સ્માર્ટ બની ગયા છે, કેમ કે જો એ આઈ નો વધારે આપે બધા લોકો યુઝ કરે છે, તો એ આઈ તકે શું શું આપડે કરી શકે એ મદદથી આપે જે જાણવું હોય. સર, પેલા હું ગૂગલ હતો ગૂગલમાં તમે પ્રોપર એ પ્રમાણે તમે સર્ચ કરો વસ્તુ તો તેના ડી એન એમ કે ડી એન સો ડોમ નો સિસ્ટમ થકી એમાં ઈ વસ્તુ સર્ચ થાય ને પછી આપણને મળે પણ એ બધું તમારે જોઈએ. બધું આખા બ્રાઉઝરમાં હોય બધું આપને મળે. જે પેછી એ કે ગમે આવી ગયા છે, એના મધ્યમ તમે ખાલી લખી નાખો ને એખો નિષ્કર્ષ કે સંંધ કેવાય આ વેબ બ્રઉને આપણને આપી દે છે. એ આઈ પ્રમાણે લઈ આપણે રિસર્ચ ગમેં કરવું હોય તો એ ઘડીકમાં ડિટેલમાં આપી દે. તમે રિસર્ચ પેપર ની કોઈ ડોક્યુમેન્ટ લઈ મોટે છે વિસ-પચીસ પી ડી એફની હોયી આમાં શું ટૂકમાં કેવા માંગે છે એમને સમજાવી દે એક જ મિનિટમાં આખી લાઈન લખીને સમજાવી દેશે. પછી આપણને એમ અનુકળ પડ એ પ્રમાણે આપણે લખીને પરીક્ષાની જ વાત કરીએ તો પરીક્ષામાં છેલ્લા-છેલ્લા સેમેસ્ટર બુક જ નથી લીધી ખાલી જે પાંચ વર્ષના પેપર હોય પાંચ વર્ષના પેપર એને આપી દીધું આમાં કે ટોટલ પેસા છે. એ ક્યુસશનમાં એ ક દે કેમાં યુનિક ક્યુસશન કયા એટલે યુનિક નીકળ ગયા એમાં પછી કેટલા કયા વર્ષ રીપીટ થેલાી પ્રશ્નનો આપણે કાઢીને આપી દે. પછી કે આનો તો આન્સર આપ ગયા નવ વર્ષ છોકરો કેમ સમજતો હોય એને સમજ જે ને એ રીતે તો મને સમજાવી દેય. એટલે સમજાવી દે પછી પોઈન્ટ કયા-કયા કેટલા પરીક્ષામાં ઇમપોર્ન્ટ લખી જાય એ આપી દે. એટલે એ પણમા મને પૂરેપૂરું રિર્ચિટેલ એનાલિસિસ કરીને આપીએ ને આપણને બહુ સારી રીતે આપણને ડેટા આપે છે. પછી એમ એ બીજા યુઝ કર દો હોય તો ઇમેજ જનરેટ ને કે કોઈ ઈમેજ છે. કે મારી બેકગ્રાઉન્ડમાં બીજા એક બે પર્સન આવેલા છે એને મારે કાઢવા છે કે મારઈ બોડીને ઇમ્પ્રુવ કરવું હોય એ થાય મારે એક ફોટો એવો હતો મારે અડધો જ ફોટો આવ્યો હતો એમાં.
લગાવી દેય ફોટો એમાંથીની આખો મારો અડધો ફોટો છે તેપણ કરીને એ અડધો આ આખો ફોટો બનાવીને ખબર જ ન પડે કે આખો ફોટો બી પ્રોફેશનલ ફોટો હતો. એટલે ઘણા બધા એ રીતે હેલ્પ કરે છે બીજું કે ખેતી એ ટેકનોલોજી ઇફોર્મેશન આપને જોય ગમેં કોઈ રોગ આવ્યો તો રોગની તમે ફોટો મોકલી દો. એ તમને કહી દે કે આનો આ રોગ છે આનો આ સોલ્યુશન છે એ પણ આપણને ખબર પડી જાય એટલે એ ના ન આમ જોય માણસો વધારે પડતો સ્માર્ટ બન્યા છે પણ એક એક બાહને જોવા જઈએ તો ડિપેન્ડન્ટ પણ બન્યા છે ડિપેન્ડન્ટ કઈ રીતે કે એ પેલા કેવું માણસો પે પોતાની જાલ્ક્યુલેશન કરતા વિચારતા નાનો ઓપરેસ ના તો એ પાછા છે ને એ આગળ જાય છે કેવાય નાની એ જે ગણતરી છે એ કેલ્ક્યુલેશન દ્વારા કરાવે હું ગણતરી એવું છ કે તમે જેટલી વધારે ગણતરી ની કરો ને તમાું મગજ નું આક્યુ લેવલ છે ને એટલું વધારે થાય એ મેન પ્રશ્ન એ છે કે બાળકો જે સાયન્સ નહી કરે તો મોસ્ટ ઓફ શું કામ આગળની ફિલ્ડમાં છે બુદ્ધિ મારું કામ કેવાય કે નોકરી કઈ કરે એનું કારણ એ છે કે જે કેલ્ક્યુલેશન થકી તમારુંમગજ મગજ છે ને ઘસાય જાય અને એ તમે એમાં એટલ મગજ ઘસેલું હોય એટલે પછી એવું થાય કે એક મોટા મોટો ક્રાઈટેરિયા છે એ તમે ક્રેક કરી નાખો ને પછી તમે ગમે બે જગ ફિલ્ડમાં જાવ ને એ તમે કામ કરી લેવાના છો તમારું માઇન્ડ એટલું પ્રિપેર છે એટલેએમ આર્મી મારે એ કીધું હોય કે તમને એટલું હાર્ડવર્ક કરાવે ને કે પછી તમે એને રિટાયર્ડ યાવ તો તમને આવું બેઝિક લાગે કઈ કામ તમને એમથી મોટું ન લાગે એવ માઈન્ડસેટ તમારો ક્રિએટ કરાવી દે છે નયા પ્રમાણે જ હા એટલે એજ પ્રમાણે કે જે સ્માટ આપડે બન્યા છીએ થોડું સ્માટ કરતા એફિયન્ટ આપડે બનએ છીએ બધું કામ જલ્દી કરી થોડા ઘણા ડિપેન્ડ મગજ આપે બને એઓ ઓછો ઘસએ છે અત્યારે થોડું ઘસી નીકળે ને તો પછી આપડે જે એ આઈ અત્યારે યુઝ એની કરતા પણ સારી રીતે એનો યુઝ કરી શકે મદદ લઈ શકાય એવું કામકા છે
સ્માર્ટ તરીકે તો કેહેવાય કેમ કે જો હું પેલા અતાર સુધી વાંચતો ને તોમ બધા મજૂરી તો ન કેવાય પણ હું બુકમાંથી વાચતો એમ ફોન નો ઉપયોગ નહી કરવાનો ફો એકિસ્ટક તકે હું મારે સાું કે હું ફોમાં બેઠો ને મા ટાઈમ નીકળી જતો એટલે હું છે ને બુક સિનને બધા મને આપતા
હા
તો એ બુક વાચવાનું એમ બુક મારું કઈ જોવાની પેપર શું છે મે છે એમ અ પાંચ માસ એમ પેપર જો કે પેપરમાં હું પૂછાય એમ
સમજી ગ્યો
આખી બુક વાંચીને જવાની પૂછે એટું લખી નાખવાનું એમાં મને હડા હાથ ને સાત પો સાત નેવું આવતા સેલું આપડે સાતમું સેમ હતું ને તાને તો હું હું કરતો પેલા બુક ક્લિયર કરી નાખું ઉપર ઉપરથી ને પછી ચેટ જી પી ટી ને ટોપિક ક્લયર ટાઈમ
સમજાય ગ્યુ થઇ ગયો ટાઈમ પૂરો થઈ ગયો છે
એકજ મિનિટ
હા